આવાજ આવે છે?
અવાજ પણ પવન કેવો થયો છે જોવો તમે વરસાદ નું વાતાવરણ છે ને
એવું એમ.
હમ્મ તમે અહીં પડે કે પડે કે નઈ પડતું ગોમા
ના ના અત્યારે તો અમાર બાજુ તો કઈ એવું નથી કાલે થોડુંક એવું વાતાવરણ કર્યું તું વરસાદ જેવું થોડા થોડા છાટા પણ આયા હતા અને અત્યારે તો એવું પવન જેવું છે થોડું થોડું પણ વરસાદીનું વાતાવરણ તો નથી
પણ કુદરતી પવન સારો આખો દિવસ બફારો માર્યો આજે તો
હા એ વાત સાચી અત્યારે થોડુંક એવું વાતાવરણ ઠંડુ થયું છે બાકી અ આખો બપોર તો ખૂબ જ ગરમી લાગતી તી એમ
હા આજ તો પેપર લખતા લખતા અમે તો પલડી ગ્યા
વાત સાચી આખા રૂમમાં જો અમારે લગભગ આપડે હા નવું લગભગ કેટલા એવા કઈક પંખા હતા છતાંય આપણને ગરમી લાગ તી તી વિચાર કરો ત
અને એક રૂમ માં પચા પચા જણ ના બે સાડા હ તો ગરમી જ લાગે ને
હા તાણ ગરમી જ લાગે ને એ પણ બપોરે હોય એક્ઝામ પણ
હમ્મ બપોરે જ હોય હાચી જ એ પણ તો મી મીડીએમ ગયું પછી સાહેબ ના ચેક કરવા કરવા પર જાય. હમ્મ
હા અમારે જો સિત્તેર માર્કનું પેપર આવે લગભગ એમાંથી સોળ માર્ક જેવું તો કઈક છુ ટી જ ગયું છે. કારણ કે પેપર જ પૂરું નહી થાતું આપણને એવડા એવડા પેપર આવે ને એના કારણે
હ
હમ્મ તમારે કઈ
અમારે તીસ માર્ક છૂ ઉટી જ્યું હ પણ થાતું નાતુ પૂરું
હા મેં તો કેટલો બધો કેટલો ફાસ્ટ લખતો તો મેં પહેલાથી જે લખવાનું ચાલુ કયુ જે ફર્સ્ટ ક્વેશચન હતો ત્યાંથી જ ચાલુ કર્યું કીધું આજે પેપર પૂરું કરવું છે કારણ કે બીજા તો મારે બધા જેટલા આગળ લખ્યા ન પેપર બધા છૂટી જાતા તા પરંતુ આજે હું એટલો બધુ મથ્યો ને છતાંય સોળ સોળ માર્ક નું છૂટી ગયું લો.
પણ અંબા કાસમાં વસ્તી નઉ નઉ ને દસ દસ પૂર વણી ભ કેવું લગ લગતી હશે વસ્તી
હા એ વાત સાચી મારા થી તો ત્રણ પુરવણી મેક્સિમમ એનાથી વધારે કદી ભરાતી જ નથી
મારે નઈ હો ત્રણ થી ચાર બધા અક્ષર ખર રબાવ ને એ એટલે મેં આમ તો કઈ મન
હા એ વાત સાચી અને બીજું કે આપડે લખવામાં સ્પીડ એટલી બધી હોતી નથી તેના કારણે આવું થાય છે.
ના ના બરાબર બરાબર બોલો બીજું તમે ઇલેક્ટ્રિક લાવા કેતા તા લાયા કે નઈ
ના બસ હવે કાલે જવાન વિચારશે કાલે આપડે એને એક છે આહ્યા પાટણમાં દુકાન ત્યાં આગળ જાઉ છે વાતચીત કરવા કે તા ભાવ જે પૂછવો છે શું પ્રાઇઝમાં મલે છે એવું કંઈ પછી લઈએ અને અત્યારે તો ઇલેક્ટ્રિકમાં અ રીલ જોઈ હતી કે વોટરપ્રુફ આવે છે ઇલેક્ટ્રિક
હા.
હા તેનાથી વરસાદ માં પણ કઈ ચિંતા નહી.
ઓ નાડું નીકળ્યું ને
હોંડા ન કોઈ વીએક્સ ટુ લગભગ એજ છે. હા એ સારી છે હા.
અને સા સારા સાર હોય ને તો બજાજ અને આયરી ચેતક
હા છે તો કે એ પણ મસ્ત છે બજાજ ની પણ સારી છે.
જો જોયું હશે પણ એ વિશે કમ્પેરિઝન કર્યું.
હા હા.
અને આપડે હુંતમું શું કવું.
હા.
આપડે લેટેસ્ટ મોબાઈલ આવ્યા હે વન પ્લસ એન સિક્સ સેમસંગ એમ સત્યાવીસ કે સાડત્રીસ શું નામ સેમસંગ નું
સેમસંગ લગભગ સાડાત્રીસ હશે.
એ એ તમારો ભાઈ ભાઈ ભાઈ મને ક્યાં હતો હતો.
એવુ એમ.
એને લ લેવાનું છે ને સેમસંગ આઠ બસો છપ્પન એમ સત્યાવીસ ફાઈ એ ફ્યુચર હોય તો ક ને ખાલી તમા ધ્યાનમાં
અ એમાં તો ફીચર્સ તો મને એટલ બધી ખબર નથી પણ લગભગ કઈક સારું. પ્રોસેસર આવે છે એમાં કે જે તમે કોઈપણ હાર્ડ. એવી પ્રોગ્રામિંગ કે પરર્ફોર્મન્સ તમારે જોઈતું હોય ને તો એમાં મળી જાય અને બીજું કેવું કે તેમાં જે કેમેરા આવે ને તેમાં તમે લગભગ ટ કે તો વિડીયો ઉતારી શકો છો જે ક્વોલિટી આવે ને ટૂકેની ક્વોલિટી ઇઝીલી જે સાઈઠ એફપીએસ ઉપર વ વિડીયો ઉતરે એટલે એકદમ મસ્ત તમને એ ફીલ થાય છે જે આઈફોનમાં રિઝલ્ટ આવે ને એ ટાઈપનું એમાં રિઝલ્ટ આવશે. અને પ્રોસેસર લગભગ સ્નેપડ્રેગન સેવન આવે એટલે એવું પ્રોસેસર કે જેમાં તમારે કોઈ પણ પબજી કે ફ્રી ફાયર કે બીજી કોઈ એવી. કેમ રમવી હોય ને તો એ પણ એકદમ મસ્ત તમે રમી શકો. લેગિંગ ની તો અંદર પ્રોબ્લેમ છે જ નહી બિલકુલ જ ભલે તમે પાંચ વર્ષ વાપરો ને તો એ અને કંપની પણ એવું કહે છે કે. હું એના પાંચ વર્ષને અપડેટ જે ફીચરસ હશે એ આપશે. કે પાંચ વર્ષ સુધી તેમાં જે નવી નવી અપડેટો આવશે. કેટલું પાંચ હજાર એવે.
હા યોગ્ય છે તમારો ભાઈ બન
હા તો તો હા એજ હશે તો બેટરી બેટરી પણ બરાબર છે. અને બને ત્યાં સુધી તેનાથી થોડીક મોટી લઈએ બેટરી તો પણ સારું. કારણ કે આપણે એટલું બધું મોબાઈલ યુઝ કરીએ તો પણ કંઈ ચિંતા નહીં બેટરી તરત પતી ના જાય.
અને રેમ તો આપડે બસો છપ્પન લેવાય કે એકસો અઠ્યાવીસ લેવાય
હા બસો છપ્પન જ અત્યારના જમાના પ્રમાણે બસો છપ્પન બરાબર છે. એકસો અઠ્યાવીસ લઈએ તો બરાબર પરંતુ કેવું. કે આપણે આગળ હજુ વધારે વર્ષ યુઝ વાપરવાનો જશે એક જ મોબાઈલ. અને તેના કારણે આગળમાં કેવું થાય છે કે પેલા આપણે એને ચોસઠ જીબી નો મોબાઈલ હતો તે પણ વાપરતા હતા પરંતુ થોડા સમય બાદ આપણને કેવું લાગ્યું કે હરો તો આટલામાં તો સ્ટોરેજ આપડું ભરાઈ જાય છે. તેના કારણે આપડણે ભવિષ્યને વિચારીને મોબાઈલ લેવો જોઈએ એટલે બસો છપન હોય તો સારી વાત છે.
અને તમારરો ભાઈબંધ કોલેજ છોડવાનું કેતો હતો નને
હા એ કેહેતો હતો પરંતુ મેં તેને ના પાડી કે તું ના ભાઈ તું કોલેજ છોડશે. તો જો તારે એક એરું વર્ષ પણ બગડશે. અને આગળનું બીજું વર્ષ પણ ભગડશેને ત્યાં જઈને તો ને એવું નહીં લાગે. કે મને અહીંયા અને ફાયદો થયો હતો કારણ કે જેટલા પણ લોકોએ જે પણ કોલેજ કરી તી કેવું બધા એવું જ કહે છે કે અમને એને કોઈ ફાયદો નથી આ કોલેજ કરીને છતાંય એમાં. આપણે પોતે શીખવું પડે હા
પડી આમને ખબર પડે પણ મને સ્નેપ મૂકે નહી ભાઈ પાઈ એ લખી બાય. ભાઈ તમે લગભગ જો એ હશે તમારા પાસે તો
અરે હા હા તમે પેલા મિત્ર ની વાત કરો જે આપણે જુના દડીશામાં રહે છે.
હા
હા એ વા તો હા એ તો મેં હમણાં જ જોયું લગભગ હ અત્યારે પાંચ છ વાગે પાંચ વાગ્ય એવી. હા ત્યારે તો મે ત્યારે હું એ વિચારતો હતો કીધું કેમ આને આવો મેસેજ કર્યો પરંતુ મેં કઈ એને હજુ મેસેજ કર્યો નતો હા હા.
કોલ કરે પણ એ બસ માં હતો એટલે અવાજ નતો આવતો. એટલે પછી એને કીધું કે હું તમને ઘરે જઈને ફોન કરું. હું સારું
હા હા.
એટલે તમે ખાલી પણ જાાન કરીને મકીજો કાલ બરાબર કાલ નામાં
હા એ તો વાંધો નહી આપડે કરશું.
હ બોલો બીજું જ જ જ મે્યા કે નહી
હા હા જમી લીધું બસ હમણાં જ લગભગ અડધો કલાક જેવું થઇ ગયું જમે અને હવે થોડુંક જમીન ફરીએ છીએ આંટા મારીએ કારણ કે થોડું પાચન પણ શરીરમાં થઈ જાય. શરીર માટે સારું એ.
ચાલ વરસાદ આવશે કે નહી આવે તો મારા વિષ વા વાણી પ્રમાણે
વરસાદ તો લાગતું જ નથી. પણ હમારે જો બે દિવસ પહેલા તો વરસાદ આવ્યો હતો એ પણ સારો હતો વરસાદ તે વરસાદ તો અત્યારે કઈ આગાહી મેં તો કઈ સાંભળી નથી. કદાચ કોઈએ આગાહી આપી હોય તો થડી વરસાદ આવી પણ શકે છે.
બરાબર અને તમે પેલી આપડે સોશિયલ મીડિયા માં પેલી ઘટના સાંભળી કે નહી એ સાંભળી. આપણે રાજજસ્થાન વારી.
ના રાજસ્થાન વાળી મેં સાંભળી નથી.
પેલી તેર વર્ષની છોકરી પર ત્રીસ કે બત્રીસ જણા રેપ કર્યો.
એવું એમ.
હા તમને નઈ ખબર
ના મને કઈ ખબર નઈ કારણ કે જો અત્યારે જે આપડે પ્યાપ ચાલુ હતું ને. તેના કારણે સોશિયલ મીડિયા થી હું થોડું દૂર થઈ ગયો હ. ત્રણ ચાર દિવસ માટે જ પણ તેમાં જ એવું થઇ ગયું મને લાગે.
ના બરાબર એટલે છોકરી એ મારી ગઈ ને પેકોને તો જેલ ની સજાવા પડી ને તીસ જણા તો.
હા હા ખૂબ જ એકદમ આ તો કેવું થઈ ગયું જુઓ તો ખરી તમે ત્રીસ જણા અને આા તો ભારતમાં શું થઈ રહ્યું છે ને એ જ નહી ખબર પડતી આપણને.
હ આ બહારના દેશમાં તો આવું કશું હોતું જ નહીં.
હા એ વાત સાચી અહિયાંથી જે માણસો હ એકદમ કાયર વૃત કાયરથી
એમાં એમાં યુપી અને બિહાર બાજુ બહુ.
હા યુપી બિહારમાં તો વધારે જ. બિહાર ને યુપી યુપી પણ વધારે હો. હા ભલે ત્યાં યોગી ની સરકાર રહી તોય.
નો આલેખ અલગોરીધમ નામ સાંભળ્યું હશે આર્યન કેલવીન.
હા હા એલ્વિન કેલ્વિન હા એ તો વાત સાચી હો એને તો પણ મેં સાં ભળ્યુ ખરીને મેં એવું ચેક પણ કરી છે કે જેવું ભાઈ કહે છે એટલા વ્યૂ પણ આવે છે કોઈ વિડિયામાં કદાચ એક.
તમે એની મેન આઈડી જોશો ન મેન એકવીસ કે બાવીસ મિલિયન. ફોલોઅર્સ છે, ખાલી પાંચ મિનટ વિડીયો રાખે ને પચાસ મિલિયન પહોંચી જાય પચાસ મિલિયન.
હા હા પોકી જાય છે એ તો મે જોયુ કમ્પ્લેટ મારી આંખો થી એ તો જોયું હતું અપડેટ. કારણ કે એટલા બધા જ એમાં વ્યૂ આવે છે ને અને એનું કન્ટેન્ટ પણ એ ટાઈપનું જે બનાવે છે કે બધા લોકોને સાલું પસંદ આવે.
પણ એની નામની અમુક વ વસ્તી ફેક આઈડી પણ બનાવે ખબર તમને? તમે ખાલી સર્ચ મારજો ઇ ઇન્સ્ટાગ્રામમાં ફ્રી બેઠો ફ્રી પડો એટલે આર્યન કેલ્વિન. પચ્ચાસ જેવી એમની તો ખાલી ફેંક ફેંક આઇડી હ.
હમ્મ હમ્મ, હા એ પણ બધા લોકો વ્યુઝ લેશે.
એટલે વ્યુસ પૈસા કમાવા માટે એમને લોકોને.
હા પૈસા કમાવવા માટે.
ખાલી તમારા વિડીયોમાં કે તમારા. ખાલી ગોમમાં આવી એને એમ પડે ને આર્યન કેલ્વિન આવ્યો. વસ્તી માય નહિ અલ અલગોરીધમ એનું એવું હ.
હા એ વાત સાચી.
કેલ્વિન તો તમે નામ તો સાંભળ્યું હશે આપણે આવતું ફિઝિક્સ માં.
હા કેલ્વિન આવતું, અ મન પ્રોપર યાદ નથી આવતું. પણ કેલ્વિન એવું કઈક નામ તો હતું સીએએલ. સીએલએસ કે સિગર એવું કંઈક નામ હતું.
એમ તો એનું સાચું નામ તો આર્યન પંડિત હ.
હા પંડિત.
પણ એન ખાલી પંડિત કાઢી ન કેલ્વિન લગાયું.
હમ હમ બરોબર.
ખાલી ફેમસ થવાવા માટે.
હા હા.
હું પણ તમે. ખજૂરભાઈ પણ નામ સાંભળ્યું હશે જે ગરીબોની સેવે સેવા કરે છે.
હા એ વાત સાચી એ તો ગરીબો ના મહિસા મસીહા છે એવું કેવાય.
તો તઇનસો થી ચારસો ઘર બનાયા તઇનસો. ચારસો આપડે ખાલી સાહેબ એક ઘર બનાવું હોય ને તો આંખે પાણી આવે.
હા એ વાત સાચી છે પરંતુ એમને પણ એ પણ સારું છે કે પૈસાની કઈ કમી નથી એમને એટલે એ પણ બધાની મહેનત મદદ કરી શકે છે.
અંધાવસી બીજું નામ પણ સાંભળ્યું હશે હુસેન મોમનસુરી
હુસેન મન્સૂરી એમ
આપડે તમે ખાલી સર્ચ મારજો ઇન્સ્ટાગ્રામમાં વીસ પચીસ ઇન્ડિયન ફોલોવર એ પણ ગરીબો ની સેવા કરે નામ તો મુસલમાન છે પણ સેવા કોઈ ધર્મ જોતો નથી ભાઈ તો
હા હા બરાબર
ગમે તે ધર્મ નો હોય સેવા કરવાની કરવાની ન કરવાની
હમ્મ, હમ્મ.
બોલો બોલો બીજું કઈ અને તમે એક નામ સાંભળ્યું હસે કોમેડીના કિંગ આપડા ગુજરાતના આપડે ખોટો સિક્કો
ખોટો સિક્કો
હા
અહ લગભગ તો મેં તેવોની રીલ્સો જોયેલી પણ એટલી બધી માહિતી નથી એમની મારી પાસે
તમે તમારા ભાઈ બંધને રીલસે મુકલેલી હે મેં જોયેલી છે બધી રીલ્સો ખોડા સિક્કાન તમે મને મોયક મોકલેલી હતી.
ખોટો સિક્કો એટલે મેં કદાચ હા જોયેલી છે. પરંતુ હું નામથી નથી જાણતો કે એરા એરા જ છે ખોટો સિક્કો. જે કોઈ પણ વ્યક્તિ હોય
પછી આ કુશલ પછ જ જબ આ કુશલ ખી મિસ્ત્રી
હા હા એ તો જોવું હા હા
પસી પેલો એસ પી ડીઆ કોમેડી
હા એ પણ જોયેલું છે.
પેલા મામાં ભાનના ની વાત કે માં ભાનના નો આવે ભાણો તૈયારી કરો તૈયારી ફટાફટ બોલો બોલો બીજું કાઈ તમા તમા તમાર ધ્યાન હોય તો કહો
બસ બીજું તો અમારા ધ્યાનમાં તો જોુ છે અમારે મામા સી કે ગામડઓ તમે કદાચ નામ સાંભળ્યું જ અશે તમે કેતા હતા મને જે જુના ડીસા ના છે ને
હ એમનમ એક છો છોગકરી આવસે એ એજ ન
હા હા એરાજઈરાજ
બરાબર બોલો બોલો બીજું
બસ બીજું તો કઈ નહી અત્યારે તો જો પરીક્ષાનું એટલું બધું ટેન્શન રહેતું આજે એને પૂરું થયું અને હવે મસ્ત રમણ મગજ રિલેક્સ કરી અવે થોડાક ફરીએ છી આજે તો કેવું કે અમે આપણે પાટણમાં જઈ એ છે ને મોલ ડીમાર્ટ તેમાં પણ ગયા હતા
એ ડિમલી મોલનું નામ શું હું ભૂલી ગયો.
ડીમાર્ટ જ છે
ડી માર્ટ નથી તમે ખોટું બોલો છો મોલનું કંઈક નામ છે.
હ વિશાલ મેગા મા્ટ
હા હવ સાચ
હા હા બરાબર બરાબર જયારે ડી માર્ટ ને એ પણ બધું ભેગું ના ડી માર્ટ નથી ઈ વાત સાચી તમારી
ડી માર્ટ ડી માર્ટ છે ને કેવાય છે મહેસાણા અમદાવાદમાં છે ન મોટે દિશાઓ છે તમા ગોમાં અને ડીમાડ કેવાય બા ના, એ તો ભૂલ તો થાય, માણસ માત્ર ભૂલે પાત
હા, હા, એ વાત સાચી.
બોલો, હવે ક્યાં એટલે ક્યાં જવાનું છે, તમારે.
કાલે તો, જો હું એક મિત્ર ને થોડુંકું વાગી ગયું તું. તેના માટે ઊંઝા બાજુ જવું છે, મારે જે ત્યાં જ રહે છે, તેને થોડુંક એવું આ જે વરસાદના કારણે થોડુંક એવું વાગી ગયું, એટલે તેના માટે સમાચાર લેતા જઈએ ને, થોડા મિત્રો અમે બતાવા જઈએ.
અને એ એકમાં પાવા આવ્યો તો કે, નતો આવ્યો.
ના, ના, પછી નતો આવે કારણ કે બંને ભાગમાં ફ્રેક્ચર છેને, તેના કારણે તે ચાલી પણ નથી શકતો. એવું થયું કે, હો હો એના કારણે.
બને તો ખ ગરજ નહી.
એવું એમ. હા, હમણાં લખ મને પણ મારા મિત્ર જ કીધું, મને પણ નથી ખબર.
ઓ તો તો બઉ પ્રોબ્લેમ થાય છે, બાર મહિના તો નહી આવે ને કોલેજ.
હા, હવે છે, છ મહિના જેવું હતું. હા, છ મહિના તો બિલકુલ નહીં ચાલી શકે, કારણ કે બંને પગમાં એવું થયું ને તેના કારણે. આજે વરસાદના કારણે લપસી ગયો ને, તેના કારણે એવું થયું.
અને પાટણ નો ત્રીજો નંબર આવે, અષાઢી બીજ નો તમે આવવાના કે નહી આવવાનાને જોવા માટે.
હા, હા, આવાનો વિચારતોશે, કારણ કે હું એક વખત ત્યાં આવે જ નથી બિલકુલ.
તો, તો આવજ આવજો ને, મને ખાલી કોલ બોલ કરજો, તમારો છે, આમ તો પાર્ટનર એટલે નહી વાંધતો આવે.
હા, હા, એતો તો તમે છો ને, પાટણમાં જ અને એક બીજું પણ મિત્ર છે, એટલે આપણે હા, હા, આપણે ત્રણે ફરશો.
હવે, હ, એમાં કેન્ડી બેન્ડી પાણી લીંબુ શરબત બધું મળે છે. વરસાદી, વરસાદી. હું ધમદ ભ બલરામ જગન્નાથજી શું? ગુજરા અને બે બધા દર્શન કરવા મળે, રામદેવ ના મંદિર. થી સામે નીકે છે, આપે રામદેપી નું મંદિર છેને, રેલવે સ્ટેશન તમે ગુરવારે ક્યાં છો? હા, સરરે બિનાડે પાટ જ છો. હા, તો મારે ફોન કરું તો, મારે સાથે આવી આવશો.
હા, વાંધો નહી આવીશ.
ચાલતા જવા જવાનું છે, લગભગ નકી નહીં કે બધા ઘર ને ફેમિલી એટલે મારે સાથે આવશું.
હા, હા તમે વાત કરજો, કદાચ હ ફ્રી શું તો આવીશ.
હબર અનેટ આપે અસાર બી તમે નામ સાંભળ્યું છે, ખરલીપુર.
હા, હા.
ખલીપુર તમારો મિત્ર ક્યાં? તો હશે, તમને તમ તો આમ તો તમા દિશા મીની છે, નજીક પડ હ, દસ કિલોમીટર છે ને, તમે ચાલતા આવું, સવારે ફેમિલી સાથે તમે. ભાઈ-બંધ હોય, એટલે આવો તો મજજા આવે હોડી.
હા, એ વ્યવસ્થા છે ત
તમારે ખાલી કેર, પૂછી લેવાનું.
હમ, હમ.
હ ઉંમર ક્યાારથી ચાલવાનું હે તે ખાલી ચાલવાનું હૈ તો શું ભાઈ બંધ ભાઈબંધ હોય ને તો ફેમિલી બરાબર પણ ભાઈ બંધ ભાઈબંધ હોય તો વાતો કરતા કરતા જીએ તો ચાલે
હા એ વાત સાચી તમારી ભાઇબંધ સાથે ગમે ત્યાં ફરવાની પણ બધી સારી મજા આવે એમ એવું આપણેે ફેમિલી સાથે પણ ના ફરી શકીએ
કેવું આમ તો સવાર નિકળવું સારું જ જેમ કે સવારનું વાતાવરણ સારું હોય બપોરે પછી નીકળીએ ને તો ગરમી હોય કેમ્પો બધા ઓછા થઇ ગયા હોય આમ તો સવારે કેમ્પો ભલેે હોય કે ના હોય પણ આપણને દર્શન કરવા મળી જાય અને સવારે દસ કિલોમીટર ક્યાંક કપે ખબર ના પડે
હા એ વાત સાચી
બરાબર ને ત તાર મને પુછીને મને ફોન કરજો બુધવાર ની સાંજે હો
હા એ તો વાંધો નહી આપણે તમને કોલ કરીશ બુધવારે
હા
હા હા બીજું કહો તમારી અત્યારે
બસ હાલ તો સારું છે હવે ત્રીજ સેમ ચાલુ થાય સોમવાર થી
હા હા સોમવારથી ચાલુ થાય આપમણે તો લોકો રજા પણ કઈ આપી નઈ આપણને
બે મહિના વેકેશનો આપ શું રજા ના આપે
પણ પરીક્ષા પછી મારે જોઈતી તી મેમે કીધું કંઈક થોડુંક માઈન્ડ ફ્રેશ કરવા માટે ક્યાંક ફરવા જઈ એવું કઈક પ્લાન કરીએ પરંતુ જો બે દિવસમાં જ હા પાછું ત્રીજુ સેમ પણ ચાલુ થઈ ગયું
બોલો બોલો બીજું તું કઈ
બીજું તો હાલ તો કઈ નઈ હાલ તો મસ્ત આરામ થી ફરીય છીએ જોુઓ એવું ચાલુ જાય તો જીવનમાં એવું છે પણ પરીક્ષા હતી એટલે થોડુંક ટેન્શન હતું પણ હવે તો થોડુંક માઈન્ડ ફ્રેશ થઈ ગયું હા હા આપડે લેટ હશે એ લગભગ જાન્યુઆરી માં હશે ને
ત્યાં સુધી ફ્રેશર પાટી આવશે
હા હા જે નવા ફેશર્સ આવ્યા છે ને નવા
હ એના ત્યાં સોમવાર લગભગ એમની કોલેજ ખુલ્લી છે ને
આ સોમવાર
ત્યાં લગભગ ક્યાં સિનિયર લોકો ત્રીજા સેમ ની કોલેજ ખુલો
હા હા બરાબર
કોઈ તમારો આવ્યો ભાઇબંધ આવ્યો જુનિયર માં
હા હા એક મિત્ર આવ્યો છે જુનિયર માં મેં તેને વાત પણ કરી હતી તું જો તમે આઈટીમાં એડમિશન લો છો તો થોડું ધ્યાન તો રાખવું જ પડશે કારણ કે આઈટી જેવ જવું તો બીબી એ વગેરે જેવું બી એ વગેરે જેવું કઈ કોર્સ છે જ નહી કે જેમાં તમે આસાની થી પાસ થઈ જશો જો નહી આગળ પણ જતા રહેશો સમજ્યા ને હા કારણ કે આમાં એટી નું સંભાવના રહે છે એટલે મેં વાત કરી કે તમે આઈટીએ તો બરાબર લો છો તમે જો ઇ ઈન્ટ્રસ્ટ હોય તો તમે લઈ પણ શકો પરંતુ આગળ એટલું ધ્યાન રાખો ને કે તમારે એટી ન આવે મેથેમેટિક્સ કે વગેરે કોઈ વિષયોમાં આગળ કઈ તકલીફ ના પડે એ પ્રમાણે હા
બરાબર બરાબર
હમ હમ
બોલો બોલો બીજું આપડે આપણે પંદર થી વીસ મિનિટ સુધી વાત તો કરી હજુ સુધી
હા એ વાત સાચી, એટલી તો વાત કરી અત્યારે જ જુઓ.
બરાબર બરાબર અકા આવાજ નેટવર્ક ની પ્રોબ્લેમ આવે લાગ
એવું એમ
હોવે
હમ હમ
તમારો અવાજ ની આવતો.
હા અત્યારે અવાજ આવે છે કે હજુ નથી આવતો.
આવે જ છે હવે એટલે અ હા બોલો બોલો.
હા અવાજ આવે છે, અવાજ આવે છે મારો?
ઓ આવે છે, આવે છે.
હા હા બરાબર.
ચમ આજે પંદર વીસ મિનિટ ઉપર નેકડી વાત આપડી.
ખબર ના પડી, તો આપડે કોલ કટ કરીએ વળી.
હા તો કરીએ.
બરાબર, હા
આહાર